હા હા
અવાજ આવે છે તમને મારી?
હા, આવે છે કેવું છે?
મજામાં તમે કેવા છો?
તો મેં તમને આજે એવું કતી હતી, કે તમે જોગમાં અમ એમ બધી જગ્યાએ ફરવા જવાનું એમ અલગ જ મજા આવે છે, એમ તો હમણાં જ તમે કશે ફરી આવ્યા છો ને? તમારો સોશિયલ મીડિયા ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો ફોટો જોયો હતો, અને મને આ વેકેશનમાં ગુજરાતમાં ક્યાંક ફરવા જવાની ઈચ્છા તો તમે મને થોડું સજેસ્ટ કરી શકો છો?
હું એકદમ મજામાં છું, અને હા તારા વિચાર બહુ મસ્ત છે. આપણા ગુજરાત પ્રવાસની દ્રષ્ટિએ એટલું સમૃદ્ધ છે, ને કે તું ગમે ત્યાં જઈ શકે તને મજા જ પડી જશે. તારે કેવા પ્રકારની જગ્યા જવું છે, જેમ કે ઐતિહાસિક ધાર્મિક કુદરતી સૌંદર્ય કે પછી સાહસિક કારણ કે આપણી પાસે બધું જ છે.
મને તો એવી જગ્યાએ જવાની ઈચ્છા થાય છે, કે મને એવી જગ્યાએ જોવાની ખૂબ જ ગમે છે, કે જ્યાં ઇતિહાસ પણ હોય અને પ્રકૃતિ વચ્ચે શાંતિ પણ હોય. મળે
તો તો તારે સૌથી પહેલા કચ્છ જવું પડે નજર કરી જો કચ્છ તર જો તું શિયાળામાં જાય તો ત્યાંના રણ રણ ઉત્સવ અદ્ભુત હોય છે. સફેદ રણ પર જય્યારે પૂનમની રાત તો ચંદ્રપ્રકાશ પડેને ત્યારે દ્રશ્ય ને આખી જિંદગી ભૂલાય એવું નથી હોતું. એ હા કચ્છ માત્ર રણ નથી ત્યાં માંડવી નો સુંદર બીચ છે. કાળો ડુંગર છે જ્યાંથી પાકિસ્તાનની બોર્ડર અને રણ નજારો દેખાય છે અને ભુજના અઈના મહેલ. અને પ્રાગમલ જેવા ઐતિહાસિક સ્થાપ્યો છે એટલે તને પ્રકૃતિ અને ઐતિહાસિક બંનું સ્ટેટ કોમ્બિનેશન ત્યાં મળશે એટલે જો તું વિચાર રહી હોય. કેતાની ઇતિહાસ અને પ્રકૃતિની વચ્ચે શાંતિ મળે. તો તારા માટે બેસ્ટ જગ્યા છે કચ્છ
વાહ સાંભળીને જ બહુ મસ્ત લાગે છે પણ કચ્છ સિવાય જો મારે રે દક્ષિણ કે મધ્ય ગુજરાત તરફ જવું હોય તો હું ક્યાં જઈ શકું છું.
ધ્ય ગુજરાત જવું હોય તો ત્યાં હમણાં જ મુલાકાત લીધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બેસ્ટ ઓપ્શન છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તો જે તો છે તે જ છે પણ એની આસપાસ જે રીતે આખું ટાઉન ડેવલપ કર્યું છે ને. એ જોવા જેવું છે જેમ કે ઉદાહરણ તરીકે તું ત્યાં ગાર્ડન જોઈ શકે. પછી ત્યાં નર્મદા રિવરફ્રન્ટ ન અંદરનું છે. એની રેપ્લિકા જોઈ શકે પછી એ તું લાઈવ પીતા જોઈ શકે અંદર જઈને ત્યાં જંગલ સફારી વેલી ઓફ ફ્લાવર્સ ફુલો ગાર્ડન અને નર્મદા બ જ સરસ છે ખાસ કરી સાંજે જે લેઝર લાઈટ શો થાય છે ને અને તો મિસ કરાય જ નહી ત્યાારથી બરાબર ત્યાં તમે નર્મદા નદી સાત પુળની પર્વતમાળા વચ્ચે અદભુત કુદરતી વાતાવરણમાં છે અને પ્લસ મધ્ય ગુજરાત ની વાત કહી શકે તો ત્યાં પોહોંચા પણ છે. ત્યાંનો પણ તું અદભુત પ્રચારો જોઈ શકે છે પઈછા છે. રાત પછી તું પોહચા પોચ્યા ફરી લ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તારા માટે બેસ્ટ ઓ બેસ્ટ પ્લેસ છે જે તું મધ્ય ગુજરાતમાં જો ફર ગે
અરે વાહ જો મારે પહાડો અને હરિયાળી તરફ જવું હોય તો ચોમાસામાં કે એના પછી કે મજા આવે તો કઈ જગ્યા એ સારી મતલબ કે હરિયાળી તરફ જવું હોય. જેમ કે પહાડો છે ઝરણો છે એ બધું જોવું હોય તમે કઈ જગ્યાએ જઈ શકો છો.
જો તું તો તારે છે ને સીધું ડાંગ સાપુ તારા જતું રહેવાનું. જો તારે પર્વત પહાડો અને હરિયાળી જોવું હોય તો ગુજરાત ન એક માત્ર હે સ્ટેશન છે. ચોમાસામાં તો ત્યાં સ્વર્ગ જોવામાંલ હોય છે. ચારે તમે ધુમ્મસ લીલાચમ પહાડો અને જણા ત્યાં તો બ કરીકે સનસેટ પોઈન્ટ પરથી સુર જોઈ શકે અને રોપવે ની મજા પણ લઈ શકે સાપુતાર નજીક ગિરાદો છે આવેલો જે ચોમાસા ફૂલ સ્પીડ હોય. હોય ત્યારે જોવાની બહુ મજા આવે છે ડાંગના જંગલોની શાંતિ તને ખુબ ગમશે અને ત્યાં ગીયાધોધ પાસે રામાયણનું પણ શૂટિંગ થય હતું. અને ત્યારે તું ગિરધોજ જાય છે તો તું આહવા પણ જાય છે સાપુતારાની સાઈડમાં ત્યાં તને કોસમાર ધોધ બીગુ ધોધ સર ફ્રોટ ડોર ડુંગર એ તને છ થી સાત ઓપ્શન મળી શકે સબરીધામ છે પં્પા સરોવર છે પાંડવા કેવ છે અંજની છે તારા પાસે બ બધા એ બેસ્ટ ઓપ્શન છે બરાબર. હવે તું એ ડિસાઇડ કરી લેજે કે તારે કઈ સાઈડ જે પર્વતમાં જોવું હોય તારે ડાંગ અને સાપુતારા પકડી લેવાનું.
કરી મને તો અત્યારે જ જવાનું મન થઈ ગયું કેટલા સરસ. સાપુતારામાં તમે જે કહ્યું સનસેટ પોઈન્ટ છે પછી ગિરાધોધ છે. પછી કોસમાળ વોટર વોટરફોલ છે એ બધું જોવામાં તમે જો તમે જે બોલી રહ્યા છે એમાંથી જ મને એવું મન થઈ રહ્યું છે કે હું અત્યારે જ પહોંચી જાઉ કેટલી સરસ તમે વાત કરી સાપુતારા તો લિસ્ટમાં રાખવું જ પડશે મને થોડા આપણા સાસ્કૃતિક અને હેરી સ્થળો વિશે પણ જણાવો ને કે જેમ કે સોમનાથ છે દ્વારકા છે કે કઈક બીજા એવા કોઈ ધાર્મિક સ્થળો
અરે સૌરાષ્ટ્રની તો વાતા જ અલગ હોય છે તું જો સૌરાષ્ટ્ર તરફ જાય તો તારો પ્રવાસ ધાર્મિક અને ઐતિહાસિક બંને બની જશે સૌથી પહેલા તો દ્વારકા જઈ શકે જ્યાં ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર છે ત્યાંથી તું શિવરાજપુર બી જઈ શકી જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલ છે એટલે કે એટલો ચોખ્ખો અને સુંદર બીચ છે ને તને એવું લાગશે નહી કે ત ભારતમાં ત્યાં ત સ્કૂબા ડ્રાઈવિંગ પણ કરી શકે છે અને ત્યાંથી આગળ વધું એટલે સોમનાથ બાર જ્યોતિર્લિંગ નું પ્રથમ જ્યોતિર્લિંગ જે સમુદ્ર કિનારે આવેલું છે. સાંજે જયારે સમુદ્ર મુજા મંદિર ની દિવાલો સાથે અથરાતા હોય અને આરતી આરતી સંભાળતું હોય ત્યારે જે સકારાત્મક ઉર્જા મળે ને એ અદભુત હોય છે હવે જો. ત્યાંથી દ્વારકાધીશ માં દ્વારકાની અંદર ફરી રહી ત્યાથી ત્યારે સોમનાથ નીકળી જવાનું તો સોમથથી થોડુંક આગળ જાય ચોવીસપચીંસ કિલોમીટર ત્યાં તને ગીર જંગલ જોવા મળે. જ તને સિંહ જંગલ સફાડી હતું. ત્યારે કરવા મળી શકે છે પણ તરે તું થોડી અઘાડી જાય છે. તને થોડું ઉત્તર ગુજરાત તરફ આવવાનું. ત ચોટીલા છે સાળંગપુર છે વીરપુર છે આ ત્રણેક સ્તર તારા પાછેક સ્તર ધાર્મિક સ્તર વિઝિટ થઈ શકે એક થોડાક પાંચ છ દિવસની અંદર જો તારે વેકેશનની અંદર ખૂબ જ. ધાર્મિક અને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્તર જો કરવા હોય તો તો એક બેસ્ટ છે તારા માટે ઓપ્શન.
અને જો હું તમને જણાવું દ્વારકા અને સોમનાથ તો ગુજરાતીઓની ફેવરેટ જગ્યા છે પણ શું. આ સિવાય કોઈ એવી જગ્યા છે જ્યાં ઐતિહાસિક હોય અને યંગસ્ટર ને પણ ગમે કેમ કે તમે. જોયો જ રહ્યા છે આજકાલના યંગસ્ટર લોકોને આવી જે ધાર્મિક જે બધી જગ્યાઓ છે એ જગ્યાએ જવાનું એટલું ગમતું નથી પરંતુ એવી કોઈ ઐતિહાસિક જગ્યા હોય છે જેઓને ઇતિહાસ વિશે જાણવાનો શોખ હોય છે એવો માટે. ખુબ જ સારું હોય છે તો શું એવી કોઈ ગુજરાતમાં જગ્યા છે ખરી.
ચોક્કસ તું જુનાગઢ ટાઈગર જુનાગઢમાં ઈતિહાસ નો બહુ મોટો ખજાનો છે ત્યાં ઉપર કોટ કિલ્લો છે અડી અડી કીડીની વાવો અને નવધારણ કુવો છે. જે આપણી પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે અને હા જો તારા હિંમત હોય તો ગિરનાર પર્વત પગઠીયા ચડવાનો પ્લાન કરજે ગિરનાર પર ત્યાં જુનાગઢનો નજારો અદભુત દેખાય છે અને જુનાગઢની સાવ નજીક જ આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જે મેં તને કીધું તે ઉપર પ્રમાણે આખા એશિયામાં એક માત્ર એવી જગ્યા ત્યાં તને ખુલ્લાસીઓ સિંહો જોવા મળી શકે ઓપન જીપ સફારી જઈને જય્યારે તું સામે સિહને જોશે ને ત્યારે જ. જે રોમાંચ અનુભવ છે ને એ ને એકદમ નેક્સ્ટ લેવલ નો છે તારા માટે.
અરે વાહ આવું સાચી જ ગીરમાં જ અને ગીરમાં સિંહ સિંહ જોવાની પણ ખોવ જોવાન જોવાનો પણ મારો ખુબ જ સમયથી પ્લાન છે. આટલી બધી જગ્યા એ જગ્યાઓ છે કે હું કન્ફ્યુઝ થઈ ગઈ કે હું શરૂઆત ક્યાંથી કરું તો શું તમે મને એના માટે કોઈ સજેશન આપી શકો છો.
હા જરૂર થી કનફ્યુઝ થવાની જરૂર નથી તારે બરાબર જો તારી પાસે ચાર પાંચ દિવસનો સમય હોય તો તું સોમનાથ દ્વારકા દીવ અથવા ગીર નો એક સરસ રૂપ રૂટ બનાવી શકે સમજી ગઈ. અથવા જો તારે લાંબી ટ્રીપ ના કરવી હોય અમજદ નજીક મોઢેરા સૂર્ય મંદિર અને પાટણ જાળીની વાવ તે પણ તું કરી શકે. જોઈ આવ આ બંને જગ્યાઓએ હેરિટેજ સાઈટમાં આવે છે અને ત્યાંની કોતરણી જોઈને તું આશ્ચર્ય થકી જશે અને અત્યારે મોન્સૂન ચાલે છે. બરાબર તો તું એવું વિચારતી હોય કે મોન્સૂન તારે ગ્રીનરી ની એ બધુ જ કરવું છે તો તું ડાંગ અને સાપુતારા બેસ્ટ જગ્યા છે. તારે એ જો ફરવું હોય તો.
ઓહો અચ્છા હા સમજી ગઈ હું થેન્ક યુ સો મચ તમે તમે તો ખુબ જ સરસ બધી રીતે મને જગ્યાઓ સમજાવી હવે હું આમાંથી કોઈ એક ફાઈનલ રૂટ પસંદ કરું છું અને ટૂંક સમયમાં જ ઉપડી જાઉં છું. તમારી જોડે વાત કરીને મને ગુજરાતની ઘણી બધી એવી જગ્યાઓ અને ધાર્મિક સ્થળો છે કે પછ ઐતિહાસિક સ્થળો છે જેના વિશેની માહિતી પ્રાપ્ત થઈ તેમાં તમે જણાવ્યું કે ગી ગીરના જંગલો સોમનાથ દ્વારકા પછી
રાણકી વાવ, મોઢેરાનું સૂર્યમંદિર, ગીરનું રાષ્ટ્રીય ઉધ્યાન જ્યાં સિંહ પણ જોવા મળે છે એ બધું જાણીને જ એટલું બધું આનંદ થયો છે કે અત્યારે જ મને એ થાય છે કે હું અત્યારે જ જતી રહું અને તેની સાથે સાથે તમે હરિયાળી દક્ષિણ ગુજરાતની વાત કરી તો તેમાં જે ડાંગ નો જે હરિયાળી છે જેમાં ઝરણા છે જેમ કે ગી રા ધોધ પછી બોટાનિકલ ગાર્ડન પછી સાપુતારા સનસેટ પોઈન્ટ કે પછી કોસમાળ વોટરફોલ ની તમે જે બધી વાત કરી એ ખુબ જ સરસ વાત કરી અને મને ત્યાં જવાની પણ ખુબ જ ઈચ્છા થઈ અત્યારે હું તેમાંથી કોઈ પણ એક ફાઈનલ રૂટ પસંદ કરીશ અને ચોક્કસ થી આ વખતે હું ચોમાસામાં ગુજરાતમાં જે ફરવાલાયક સ્થળો છે એમાં એક રૂટ ફાાઈનલ કરીને જઈશ તો ચાલો તમારે જોડે વાત કરી ને મને ગુજરાતની એવી ઘણી બધી જગ્યાઓ વિશે માહિતી મળી કે જેનું જેના દ્વારા મને અત્યારે ખબર પડી ગઈ છે કે મારે કઈ જગ્યાએ પ્રવાસ માટે જવું છે અને કઈ જગ્યાએ નથી જવું તો તમારો ખુબ ખુબ આભાર તો આવી જ રીતે આપણે કોઈ બી જા ટોપિક સાથે પાછા ચર્ચા કરીશું.
સારું ચાલો. તો મને પણ તમારો વાત તમારી જોડે વાત કરને આનંદ થયો મળીશું બીજા ટોપિક સાથે બાઈ.